હલો
હલો
આવે છે અવાજ
હા હા હા આવે છે જમી લીધું
હો જમી લીધું તમે જયમાં
હા જયમાં તમે શું જયમાં
શું કે બરાબર બરાબર
અવાજ ચોખ્ખો આવે છે?
હા આવે છે કમ્પ્લીટ
સ્વાદમાં વધારો મહત્વ સ્વાદ વધારે
શું?
તમારા મટે સ્વાદ મહત્વનો કે પછી રાષ્ટ્રીય
અચ્છા એમ તો, મને તો બેઉ ગમે, સ્વાસ્થ્ય પણ એક બાજુ સારું રહેવું જોઈએ, ને એક બાજુ મને બધા આવું જંક ફૂડ ખાવાનો પણ બહુ ગમે છે, એટલે બેઉ સારું, પણ જોવા જઈએ તો, સ્વાસ્થ્ય સારું હશે, તો જ આપડે કઈક ખાઈ શક એટલા માટે સ્વાસ્થ પેલું.
તમારે એ તમે વિચારો છો પણ એવું તમે કહો છો ખરો.
થોડું કેમ્પર ક્લેવ કરાઇજો અવાજ કપાય છે.
તમલી વિચારો એવું તમે કરો છો ખરા?
અ વિચારુ એવું, અત્યારે બે ત્રણ મહિના પેલા કરતી તી. પણ હવે પાછી જેવી હતી તેવી થઈ ગઈ છે, હવે મતલબ કે મેદો વધારે ખાતી થઈ ગઈ છું.
અચ્છા, કયું ફળ તમને હોવતું વધારે ગમે?
કોઈયજ નહીં.
અચ્છા.
હમ્મ
આપડે દાલ ફોડીઓ ફર મજા આવે
શું?
દાળફોડી
અચ્છા હા એ તો ભાવ ભાવે, એ મતલબ કે ભાવે છે. પણ એ તો કેવું કે સિઝનમાં મળે તોને, એની સિવાય આવું રેગ્યુલર માં કોઈ ફ્રૂટ નથી મને કે કન્ટિન્યુ મને ભાવતું હોય.
હા તો ફુટ ફ્રૂટ ફ્રૂટ ડર સિઝનમાં જ અલગ અલગ જ હોય.
એ તો પછી જો મને આવું ઉનાળામાં જોવા જઈએ તો તડબુંજ ભાવે. પછી શિયાળામાં જોવે તો કશુંજ નહી ભાવતું. પછી ચોમાસામાં હું આલુ ભાવે. ઉનાળામાં ટાલફોડી ભાવે, બસ ત્રણ વસ્તુ ભા, ને પાયને ભા ભાવે, પાઇને તો મને ચોવીસ સીઝનમાં આપે તોઇ ખાઇ લઉ, પાઇનેપલ, સ્રોબેરી. ખટ્ટા ફ્રૂટ વધારે ભાવે, યસ બોજ.
પૂરી રસ, કોઈ દિવસ ખાધા નહીં યાર.
હમ્મ, મને બહુ ભાવે, એના પર મસ્ત ચાટ મસાલો નાખવાનો અને ખાવાનો.
પરવડી ની શાક શૌથી વધારે ગમે.
શું?
શાક સાક
શાક તો મને કોઈ ભાવતું નથી, ખાલી શિયાળામાં દાણા, રીંગણ ભાવે. તે પણ ખાલી દાણા દાણા, રીંગણ નહી.
એવું છે, એ કઈ વસતુ તમને વધારે નહી ભાવતી?
કારેલા, એ તો ભરતા જ નહી.
એમ સૌથી વધારે સાક છે ને બધ મોતે ભાગે બધાજ ભાવે, એ બનાવું તે ખાયલો.
પણ કઈકતો હશેને ફેવરેટ, કે કદાચ આ શાક મને પ્રિય હોય. કે એ બનાવે તો માર મન ખુશ થઈ જાય, કે ચાલ આજે આ
તુમે, પેલા પાપરીનુ શાક. પેલા મને ખિચડી ભાવતી, ગર્લિક ખિચડી બહુ ભાવતી. તો તરે ખીચડી બનાવી બનાવીને મને ફોચાઈ દીધો.
બરાબર.
પછી મને પાપડી નુ શાક ભાવે ખુબ. કિયા હોયને પાપડી મેં થોડું ઈચ્છા થાય તો તુવેર ના દાના અને ફિલ્મ ભી આવે ને
હમ
એ સબ્જી બનાવો તપાસ કરતા ખા સારી બનાવતો હવે.
બરાબર.
કઈ નહી હું સારું સારું તો મેં પણ બધું બનાવી શકું છું. અ મને તો એમ તો ખા મતલબ કેું સ્પાઈસી થી લઈને બધું. ખાલી ગયરું ખાવા ઓછું બનાવતા આવડે એની સિવાય મને બધું જ ખાવા બનાવતા આવડે બેસ્ટ બનાવી શકું અલગ અલગ વાનગીઓ બનાવી શકું જે કદાચ કોઈ ના ખાધી હોય એવી વાનગી પણ બનાવી બનાવીને મે ઘરના ને ખવડાવું. એટલે ખાવામાં તો મને બહુ શોખ છે બનાવવામાં વધારે ખાવા કરતા.
એમની લગન જોઈયા છે.
ના આપણેની વાત કરીશું.
માટે લગ્ન માં કઈ વાનતુ પેલા લોછો તમે
અ જો આવું જંક ફૂડમાં કંઈક હોય જેમ કરીને કે પાણીપુરી હોય મંચુરિયન હોય. દહી ચાટ હોય તો હું એ પહેલા લઉં એમાં ઢોકા નહીં લેતી ઢોકળ મને ભાવતા નથી એ અને જો આવું જ હોય તો તો પછી મેં પેલી દીસ લેતી જ નથી એમાં બે પ્લેટ મંચુરિયન ખાઈ લો અને પાણીપુરી ખાઈ લો. અને દહીં ચાતે એક પ્લેટ થ તો પ્લેટ પૂ અને જો ના હોય બધું તો હું ખાલીલો દારભટીની સિવાય કશું જ ના લઉ.
તમને. આપ એમ જા તોઈ નથીવી રી
શું શું અવાજ કપાય છે તમારો
તમારા નજીકમાં કોઈ ખાસ વાનગી બનાવતા હોય ખરૂ હેમાંશભાઈ.
હમ એવું અમારા બાજુ કોઈ ખાસ વાનગી બનાવતું હોય એવું તો અમારા તાલુકામાં ખરું કે જ્યાં ચાાઈનીઝ બનાવે તો બધું બેસ્ટ વાનગી તો. એ બ જીતી છે એ હા. બીજું તો નહી મતલબ કે બહુ ધ્યાન કે કોણ સારું બનાવતું હોય એક અમારી બાજુ એક એરિયા છે કે જ્યાટલી કંપનીઓ છે નેવ. તો ત્યાં આગળ અમે ગેલા. તો ત્યાં આગળ એક કંપની છે કંપનીમાં મસ્ત ચાઇનીઝ નૂડલ્સ મહિનો તો હજી એ સ્વાદ મારા મોમાં છે એવું ખાવાનું હજી ઈચ્છા થાય. કે હજી મને એક વાર એ મળી જાય ખાવા
એ કોણ કૂક વાળો હોય કોઈ ખબર નહ પણ ત્યાં આગળ જમેલી પણ છે. પણ મસ્તી ગેટ આવે. અને જે ખાધેલું છે ન રસ જે મેં ત્યાંથી લઈને પણ ઘરે આવી. તો ઘરે આવ્યા પછી મારી બેન ને પણ એ સ્વાદ હજી યાદ છે કેવો સ્વાદ હજી મળે. નુટશમા.
નુગલ્સ હતા નૂગલ્સ હતા હતા તો વાચ્યું હતો.
ના નૂડલ્સ હતું.
હા યસ ચઇઝસ મસ્ત કઈ નહી બોલો તમે બીજો ટોપિક તમને કોણ છે ફેમસ સામ રસોઈઓ તમારા માટે
એ તો એકદમ રે છે એ તો શો જો.
એમ તો કે ને આવું લગ્ન પ્રસંગ ને એવું હોય તો એમાં તો બ્રાહ્મણ લોકો નુ જમવાનું બહુ સારું હોય છે. એ લોકો જમવાનું મતલબ કે બનાવે ને દાળ ભાત એ લોકોનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. એવું તમારી બાજુ છે.
પસંદમા કોઈ વાનગી બનાવે ને ખૂબ સાદ બતી હોય છે એનો સ્વાદ જ છે તેમાં હું છે જે બનાવતા થાય ને એ સ્વાદ થોડો ડબલ થઈ જાયમ તમે ઘરો પણ ના તો પ્લસ સ્વાદ ના આવે
હમ્મ
એક તારીખ લગ્ન માટેું પહચું
એટલે મને તો નહી ભાવતું મેં તો કોઈ લગનમાં જવું તો કઈ ખાતી જ નથી એ બારથી પેલી ડીસો આવેલી હોય ને એ ડીસ જે ડાળબાટ હોય ને તે જ લઉં છું આવું બીજું બધું પણ આવું તો મેં બધું ઈગ્નોર જ કરું કારણ કે હું પાણીપુરી પણ ખાવા જઉ ને તો ત્યાં જોઉ કે લોકો એ લોકો પેલા ગ્લવ્સ પહેર્યા કે નહી બદલે છે કે નહી એ યુઝ
હવે તો પાની એ લોકો મસાલો નાખતા હોયે કોઈ મસાલો વધારે બનાવોઈ ને તો તે તે હાથ દુઃખી જતા હોયે તો તે લોકો હુ કરે બધો મસાલો સ ફક્ત પૂરા બનાવું તો આપે બધો મસાલો બનાવવાનો એટંગ ચલાવવાનો અ પાણીપુરી બનાય નાખું મસાલો બનાવી દેતા હોયે છે એ પણ સ્દ એનો સ્વાદ પણ અલગ હોયે છે
હમ્મ હમ્મ તમે કીધું એમ કે પાણીપુરીમાં આવું તેવું અને એમાં છે ને બધા છોકરાના મટવ્ય આવા હોય છે કે પાણીપુરી વાળા કોઈ પણ હોય ભલે ને ઘરે પણ બનાવી હોય તો એ અમુક વાળી લોકો એ બધી વાત યાદ કરાવ પણ છોકરીને તમે ગમે તેટલું ખરાબ માં ખરાબ કહેશો ને કે આ વ્યક્તિ આવવું કરાવું પણ એમના મનમાં વસી જ ગયું છે કે પાણી પૂરી એટલે પાણી પૂરી બસ એની સિવાય આજુબાજુના વ્યક્તિ પણ ન દેખાય ખાલી પાણીપુરી દેખાય એટલે એ લોકો ખાય છે ભલે એમ પછી એમને ગમે એવું કીધેલું હોય
ચાલ બાષા બે? એ તો બધાનેભો જ છે આ તો ખાલી તમારી જાણકારી પ એટલા મને અનુભવ પછી મને
અ એક પ્રશ્ન પૂછ્યું મેં તમને કે ધંધો સારો કે નોકરી
સૌથી સારામા સારી ઉ ખેતી બીજા નંબરે ધન્ધો તીજા વિજ્યા નંબરે નોકરી ખેતી હોય તો આપણા બાપ દાદાની જેટલી મહેનત કરો એટલી
હમ્મ હમ્મ
ચંદામાં એવું આપણા બા અને રજા પાડવી હોય છે છેલ્લે હવે નોકરી આવવી પડશે
હા તો આ ત્રણે ટ્રમાં જોવા જઈએ તો એક તો સાહસ ની જરૂર પડે બીજું કે ખેતી માટે સાહસ જો કે જેમાં નુકસાન ખોરકઈ થયું હોય અ ખેતી ધંધા બેમાં કે જયારે આવું કઈ લોકો કઈ ખેતી કરતા છે ખેતી માં જયારે પાક ના પાકે અને એ લોકોને જે કઈ ખોટ થઈ હોય તો એના માટે લોકો થોડીક શક્તિ હોવી જોઈએ કે એ એમને સામે લડી શકે કઈ નહી કે આ વર્ષ નને આવતા વર્ષે સારી પાકે તો અમુક જન હોય છે કે સુસાઈડ કરી લેને એવુ બધું અને સારું પાકે તો એ સમય ડમ એ લોકો કેટલા બધાને મુફત માં બધું અનાજ આપી દે પછી કેટલું બધું વેચણી કરી નાખે. તો એ બધું ને ધંધામાં પણ એવું છે કે જયારે લોકો પાસે નફો બો આવી જાય તે લોકો ખુશને ખુશમાં કેટલું બધું મતલબ કે અમુક ને આપી દેતા હોય છે. અને, એટલું મતલબ કરી નાખે છે એટલેમાં એકમાં ધંધો તો સારો જ છે. કારણ કે ધંધામાં આપણા માલિક લગ્ન પ્રસંગમાં જવું કે ક્યાંક ફરવા જવું તો આપ મે કે આપણે કોઈને જવાબ નહી આપતા આપતા આપણે આપણે ર રજા પાડી શકીએ. જં નોકરીમાં નોકરીમાં આપણે કેટલી વાર પરમિશન માગીએ છતાં એ આપણને રજા માંડ મળે અને મળી પણ જાય, તો પાછું કદાચ કઈ કામ આવી ગયું હોય તો એ લોકો આપણને ફોન પર ફોન કરે કે તમે ગમે ત્યાં હોય આવું પાછા આ તે તો એ કેન્સલ ના આવે. હમ બોલો હલો!
જતી
અવાજ કપાય તમારો,
અવાજ આવે છે?
હા હા બોલો બોલો
પ્રશ્ન કર પૂછુંમ જવાબ પણ મળ્યો તોજ આપો છો એટલે જાય તમારે
ના ના તમે પણ ભૂલ્યા ને મેં પ્રશ્ન પૂછ્યો તમે પછી ત તમે પણ ભૂલ્યા છે એટલે વાંધો નહીં આવે.
તમને બસમાનને કે ક
ગાડીમાં
અસ્માત સવાય અસ્માત જવાનું તો?
તમને તમને બસ માં?
સ્લીપર બ બસ હો જટા થતા જવાનું હોય.
અચ્છા એટલે એવું તો મને પણ ગમે હોઉ જો ટ્રાવેલિંગ ની વાત આવે તો મને ગાડી ગમે કારણ કે એટલે આવું ટ્રાવેલિંગમાં બસ કે જેમાં બસ પકડવી ધક્કા મુકી કરીને બેસવું. પછી આપડ પાસે અંજાન કોઈ વ્યક્તિ આવી જાય પછી બસ માં કેટલું કિસ્સા બને. કે છેછાની થાય અથવા તો અમુક કઈ પણ મતલબ કે હોય. કે બસ વગેરે ન બધું જયારે કાર છે કે જેમાં આપણી પર્સનલ કાર હોય અથવા તો વ્યક્તિગતની તો આપડણે એમની સાથે શાંતિથી જઈ શકીએ જ્યાં જવું ત્યાં ઉભા રહી શકીએ છીએ. કઈ પણ જરૂર હોય તો આપણે કમ્ફર્ટેબલમાં ફીલ કરી શકીએ.
હ સાચ આ્ય મને પણ એમ તો અમને પણ મંદ પોતાની ગારી ચલાવવા પ રતા હોય ત્યારે ઉસાવાયયકાય. બસ માં એ બધી સુવિધા આપડે નલાત શકીએ. આપનું પોતાનું સાધન લઈ ને ગ્યા હોયે. તો જયાં ઉભું રહ્યા ઉભ રહે. પેટ્રોલ પપ આવે પેટ્રોલ ઉભી રાખીને તો એવું તો દેખ શકાઈ.
બરોબર